બોલ, બોલ, હેલો.
તો ક્યા તમે બોલા. બસ બોલો, બેઠો ભણતો હશે તો, તો ટાઈમપાસ કરતો હશે.
હ, સ્ટોરી જબર મોકલ, એના કેજે સ્ટોરી જબરી. ક એ તે.
કોને-કોને.
ભોલાય.
એ ઓ.
એમ.
રન રને, હરે પાવ.
હા.
તંન જણા હ.
એવા.
ઇકેજે સોકરી હારી.
હમ.
અરે હો, કંટાળા હારું, આતો નેતો દ. બ નો ટાઈમ હતો, કાજુ રિક્વેસ્ટ કર્યું. મે સર આવી રીતે યુનિવર્સિટીની ફાઈનલ એક દિવસ તમે હતા. દવાર પાંચ પેપર હ. એ હારુને, તમને ડેસ ચેનજ કરી આપ, તો એને ત્રણ બાર નો ટાઈમ હતો પેપર હાલવા છ કેમ, શું જવાનું ભાઈ માર, ઘડી કરી આલ્યું એટલે શું,
ચાલો,
અમારું જમવાનું બનાવવાનું,
મને કે હ,
હ
કાકીને પૂછો, મને પૂછે,
તે શું બનાયુ, તને પૂછુ,
સાબુદાણાની ખિચડી ન, ભાખરી,
આ ઉપવાસ હ કોય,
માર બુન ના ઉપવાસ રવિવાર હો એટલે પછી અમે બધા એજ ખાઈએ,
સારુ સાચી વાત,
હમ એક ના ઉપવાસ હોય પછી ઘર માં એ જ બન, મા તો ના બધા ખાઈ લે હારું હ મારે તો, હ કોઈ ના ધતિંગ નહી હોતા ના પૂછીને જ બનાવુ હ, ભાઈ એમાં કોઈને બીજું કઈ ખાવુંય હોય, તો એ બનાવી દેવાનું.
અને જોને બપોર ની દાળઢોકડી, જો બપોરે હેને પરશું બાર વાગે પૈવા બનાયાતા ને તે દાળઢોકડી બનાયવી હતી તો કોઈ દાળઢોકડી ખાધી નઈ હતી. દાળઢોકરી ને લઇને પડીય, બાજુવાળા આન્ટી ભી નહી ખાઇ હ, હા બગડા ના આ એ જ ને ગરમ કરીને આલ દેવાની, ખવાઈએ જાય.
હમ,
હમ હમ, બોલ બોલ,
વઘારેલી ખ તું એ તિખી દાળ બનાવી.
હા તીખી જ બનાવુ ને તારે, અમે ગળી અમે ગળી નહી બનાવતા.
હ,
કારણ કે મારા પપ્પા ને ડાયાબિટીસ ને એટલે પાછું ગળીયુ ના ખવાય ને,
દાળ-ભાત ની હગાત તમે તીખી બનાવો, અમારે તો મીઠી હોય પણ બને હો એક ,
તને કેવી ભાવે તીખી કે મીઠી, બોલ નહી તાર અવાજ કેમ કપાઈ જાયો,
ફોન આવતો તો, હ
શું કહયુ? તેમાં બીજું કોમ નતું કરયુ દેખાતું વચ્ચે, તાણ, બોલ બોલ કરો, બોલ કિટુ,
હા, હલો, કિટું.
બોલી.
હેલો, અલી તું છે, બોલતી નહી વચ્ચે-વચ્ચે.
અલી પેલા ફોન આવે. ક્યાં એમ તો. અમે પૂનમ-પૂનમ ના વિદાર ના ભાવથી, એટલે મેં એના જોડે કિધી. રા બિલકુલ મી બાતી બરાબર બા મજબૂત વા ટી વા
હા, હા, બરાબર. બોલ, બોલ. ક
જો બાખરી બને મ તો, હવે ખાઈ લેવા. ભાખરી થઈ છે કે, બાકી હ.
બસ, ભાકરી આ એક છેલ્લી એક ચડ ને ત્યાં કરું, એટલી વાર હવે સાબુદાણાની ખીચડી વગાડી દઈ. હ, માર પપ્પા કીધા ફોન ચાલુ હોય ને, એટલે તું બધું કોમ પડ દે કીધું હોવ.
બધું કોમ કર દઈ એમ.
કર દઈશ. હ, એટલે કેહવું ભાખરી થઈ જાય, એમ અને મારા ને અમે બોલવા છુ ને, હું જો હોય ફોન માં ના બોલું ગમે તેવુ. કોક નાખોને તો, હું એ બધા જોડેઝગડ ઝડતી બધું કોમ કરું, એટલે કઈ સારું હોય, તારે ફોન સારું ને, એટલે મારે કોમ થઈ જાય.
અને આપડે મારે હોય, જો કોક ફોન ચાલ ના, આમ વાહણ કર તો કરીશ. આવું કે, ના મોતો ની કરવા ની, અને ત સવ તો કર તો વ્યાસ કરું.
હા. શું કઈ ગી તું, અવાજ કપાઈ ગયો.
કઈ નહી, આટલો મસ્ત આલંદ મેગી ખાવાની ઈચ્છા થઈ, મને તો.
મેગી તો માન ઘરમાં હતો ને, મને એના હાથ થી સામ ખુશ થઈ જ.
હમ, ખાવ છું ન.
શું કે હે?
ભેણા મારવતાત ભેણા મારવત હોતી, હાહુ જી ન.
મેણા મારોને ટાઈમ જ નહી મળે નને, પગ હા, હા. અબડ્યું કે, નય અબડ્યું.
આપ હ ફગ બર વાર બોલો.
અ ય ના, ના, આવા બધા શબ્દો ના હોડ એને કીધું, એ રિસ્પેક્ટ થી વાત કરુ. એય રિસ્પેક્ટ થી વાત કરવાની.
રિસ્પેક્ટ થી વાત કર્યા.
એટલે એવું નઈ લે, એવું નહીં લે. અલ્યા મેં રીલ મોકલી દી તો કે, રિસ્પેક્ટ વાળી રીલ મોકલવાની, મે કીધું ઓકે.
હ. હાત જોડીને કે, રિસ્પેક્ટ સાથે.
હાતે બે પેલા એક રીલ હવે. જો મારામ રીલ આવે ને, પપ્પા ની દીકરી ની તો, એવી રીલ મોકલ લે, રિસ્પેક્ટ વાળી રીલ આવે જો તું એ
હા હા. એ સુધ તો દુહી
મારુ.
બોલ બોલ,
દોડી વધારો તમે દા જોના તમે બધ હવે વગાશો, તમે તો તીખી જ વધારશો ને આ તો મને, ને મીઠી આપ પુલ ત જોડે જાય સિરિયસલી પણ બિલકુલ મીઠી દાણ, મને તીખું જ જોઈએ. અને દાણ તો મન તીખી વાતો શોખ થી ખાઉ. બોલો? આજ પુનમ ને એમ જ કેતી તી હા મીઠી હોય તો અરે હું કઈ ના આવ-
બોલ, બોલ?
નહી મારા ભાત નક
એ અને એ પેલું અ એરબર્ડ્સનું કવર બનાવડાયુ હતું, એ કેટલાનું બનાવડાયુ હતું.
ન આઈડી મૂકી દે ને એને બનાવી આપ્યું.
હા, મેં જોઈ હતું.
અરે યાર.
શું ગયા?
ભલે લે કેન્ડી બનીઈ આપે છે.
તું કે
કેન્ડી બનાય આપી તી મે તને આઈડિ મુકી તી ને હ
હ હા.
બોલ બોલ.
બોલો.
ચાલું રાખજે.
અમા મી કે હાર હું ત નને બોર
શું કહે?
હાલ
બોલ બોલ. બસ, આ છેલ્લી ભાખરી શેકું.
એ હવે આટલા પર હ બે ટાસ્ક હોય બેહાશે ટાસ્ક કમ્પલિટ છ બચ હાલ કર્યા હવેત્ર બે ટાસ્ક પડ્યા બહ સી વાત?
બે પડ્યા હોય એમ.
જો વાળા ત ફોન કરો તો કરું એક હિરલ, એક હિરલ, હીરાને કારાય કે હીરાને કાર ફોન નહી કર. એને હેરાન ની કરવાનો. ધું વાયા આવ ને તો બે ટ કર નેરે એના હોય કરે. તને ફોન કરે.
ઓકે કરજન.
એ હડી જાય, હવ. એ કે મને ખબ પડી, તમે સિસ્ટમ છે.
હા.
તમારે હા, પૈસા હતા, તો શું મારો ખર્ચો નીકળી જાય, કોઈ તો આપણા ગડા પડીકાના તો નીકળો, એય ગણા વપરાય જાય છે.
પણ આ સેફ તો હોય ને, ગીટું?
હા, સા તો પ્લે સોર માં એ ઇન્સ્ટોલ થાય, એટલે અને શના માટે એ હિરલ કરો ને, એટલે હિરલ જે મૂળ દિલા જોયા. આપડે તો શું મેં ત કીધું, તો એ કરી દીધી. મને હર્ષ કીધું, એટલે મેં કરી દીધી, એમ તો હે કે અમારે હિરોલ કીધું ને, તો હીરોન લ તો બધું-બધું જોયું, એટલે એસાના માટે ખબર? આપડે એઆઈ નહીં હોતો. એટલે એ આઈ ના આપણી લેંગ્વેજ શીખવા મળે ને, એનામાં. કરલ એટલા બધી ગઈ કે, પ્લે સ્ટેરમાં કઈ બ થતી હોય, એ આપડે ફ્રોડ ના હોય. સ્કેમ.
જો હા, હા, વાત સાચા. ચી ક પ્લે સ્ટોરમાં એપ્લિકેશન થતી હોય ને તો. હા, એ તો મને ખબર છે.
તો કઈ પ્રોબ્લેમ?
બરાબર.
હ, ખા ખાઈ લેવાય એમ. હમ.
સુગે.
હ, ખાઈ લ હોને તમે.
હઉ હવે આ બસ ખીચડી બનાવું છું. કોક સ્ટોરી મૂકી હસ ને, એમાં ઘેટું.
હમ.
હા.
પને.
જોઈ લે થબાઈ.
હા. અલી બધા રિમૂવ કરી દીધાને, બ્લોક કરી દીધા. હ.
ચમ
બરબાઈ થી. ખુશ તો ખાલી કુલદીપ ના રહેેવા દીધું-કીધું, કુલદીપ ના મૂ ન લગભગ વોટ્સએપમાં. છ સ્કમાંથી બધો શુક્ર જમો. અને વોટસએપમાંથી બધા છોક બ્લોક કર્યા, નંબર ડિલીટ કર્યા. ક મ તમે છોકરો ના હ, મને તમે કુશના બ્લોગ કર્યો, મે કુલદીપ ના તો ર રહેવા દે, ર મને ભણવાનું મૂ કુલદીપ ના વર્ષન માનવને રવા દીધું, બાકી બધું. એ સુકરંદબી ડોક્ટરે બરે આ કે ના કરે. ભક્તાને એને બ્લોક કર નંબર ડિલીટ કરે, પ ભને રિમૂવ કર્યા. અને બધા વખત ખાલી મા છોકરા બધા આ. ના, નોકરી છે.
તાર કાકા ન પૂછ જે ક, બસ કઈ બાજ થી આવ
માર કાકા પાટણ ડેમો માં આઈ છે.
પાટણ ડેમો માં આઈ ગયાં?
હોવ
તો કોઈ કોન્ટેક્ટર હોય તો પૂછાવડા જ ને તો પછી આપડે એટલા વાગે નીકળીએ કારણ કે, હે ને અમુક લોકો કેહેતા તા કે હ ન, જો રેગ્યુલર રસ્તા થી જ આવશે અને અમુક લોકો કઈએ છે. ઉટખરી થી આવશે ને હવ ખબર નહિ મને બાકી
તમે હેડ
પૂછ જ તું
હારુ હેડ
હા, રેડ દસ મી થઇ જાય.
હા, માતા આઈ ગયાં કરું મોડા ફોન પણ તું તાર ફ્રી થઈને મને પેલા સાદો કોલકા જિલ્લામાં મૂકવાના છે.
ઓકે.. સારું ચલો હા..